અવાજ આવ છે મારો બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં જમી લીધું?
હા બસ ઝમી લીધું.
આજે શું ખાધું હા મેં જમ્યું.
આજે છે ને મેં દાળ ભાત રોટલી અને શાક ખાધું અને રસ.
હમ બરાબર અને મેં તો બ્રેડ બટર અને.
ઓહો હા એ તો બધાને આમ બારનું ખાવાનું જ મજા આઈ જાય.
હમ એ તો છે જ હા ફાસ્ટ ફૂડ આમ ટેસ્ટમાં પણ આમ રોજ ખાવુ સારુ નથી
હા એ વાત તો સાચી છે તમારી કે રોજ તો ના ખાવું જોઈએ બારનું ફૂડ બટ અમુક દિવસ ચાલી જાય.
હા પણ પીઝા બર્ગર અને ફ્રાઈઝ ખાવાની મઝા અલગ હોય છે હા.
હા એ વાત તો હારું કે જીભને છો ચટપટું લાગે પણ હેલ્થ માટે તો સારું નથી ને બધું.
હમ એ જ અ સાચી વાત છે પણ આપડે હેલ્ધી ફૂડ પણ આમ સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ.
હ કેમનું?
આમ હેલ્ધી ફૂડમાં આમ કેવાય ને થોડું બઉ આપડે એવું ઘરનું ખાવું જોઈએ જે આપડા માટે ટેસ્ટ થઈ શકે તમે હેલ્ધી ફૂડમાં મતલબ શું રિકમેન્ડ કરો છો?
હું તો આમ ઓટ્સ પછી ફ્રુટ્સ અને એ બધું આમ ખાવું જોઈએ હેલ્ધી અને ગ્રીન વેજીિટેબલ્સ એવું બધું આવી જાય.
હા એ તો છે તમારી વાત સાચી છે કે એ બધું ખાઈએ તો આપડા શરીરને આપણને પોષણ પણ મળે અને આમ ભાવે અને વધારે તો આપડે છે ને સૌથી વધારે તો સલાડ ખાવું જોઈએ આપડા શરીર માટે આંખો મા તે મતલબ બધા શરીરના જે અંગો છે ને
હા પણ હા તમારી વાત તો સાચી છે પણ સલાડ ક્યારે ભાવે કે જયારે તમે છે ને એની અંદર આમ કુકુંબર પછી ટોમેટો કોન અને લેમન એડ કરો ને તો જ મજા આવે
હા એ તો છે હા કે ગુજરાતી ફૂડમાં પણ આમ હેલ્ધી ઓપ્શન્સ ઘણા બધા છે ને
બિલકુલ જોવા જઈ તો ખીચડી કઢી બાજરીનો રોટલો રીંગણનું ભરતું મૂગની દાળ આ બધું જ અને એટલું બધું છે ને અને એટલું બધું હેલ્ધી અને બધું જ છે ને આ બધું કે જેની વાત જ નથી
બહાર નું ખોરાક આમ કેવું કેટલી વાર ખાવું જોઈએ તમે શું માનો છો
જોવા જઈ ને તો અઠવાડિયામાં એક બે વાર ચાલે પણ રોજ તો ના જ ચાલે
હા એ તો છે અને વધારે પાણી પીવું જોઈએ હે ને
બિલકુલ અને દિવસમાં બે ત્રણ લીટર તો પાણી ખૂબ જરૂરી છે
હ એ તો છે હા હું તો આટલું નહી પણ હું પીવું છું મને ઘણા લોકોએ કીધું છે તમારી જેમ કે બે ત્રણ લીટર પાણી તો આમ પીવું જ જોઈએ એટલે હું આજેથી જ મારી આમ ડઇટને ઇમ્પ્રુવ કરીશ ને પાણી પીવાનું પણ વધારીશ
હ તો બહુ સરસ તમારો તો આમ નિર્ણય છે અને નાની નાની હેબિટસ થી આમ મોટો ફરક પડે છે ખબર છે
હા એ તો છે કે આમ શરૂઆતમાં એટલે હેલ્ધી ખોરાક ની આપણે આમ આદત બનાવવી મુશ્કેલ લાગે છે પેલા તો
શરૂઆત શરૂઆતમાં છે ને મુશ્કેલ લાગે પણ આમ ધીમે ધીમે તો ઈઝી બની જાય કઈ બી વસ્તુ હોય
હા એ તો છે કારણ કે લોકો કેમ આમ અનહેલ્ધી ખોરાક તરફ વધુ આકર્ષિત થયા છે મને કઈ ખ્યાલ નથી આવતો એનો
કારણ કે કારણ કે છે નેમ જોવા જાવ ને તો ફાસ્ટ ફૂડ છે ને જલ્દી મળી જાય છે અને ટેસ્ટ પણ આમ વધુ હોય છે એનો
હા એ તો છે સ્કૂલ અને ઓફિસ માં પણ આમ લોકો પેલું કેવાય ને કે બહાનું વધુ ખાતા હોય છે
હા એટલે તો ઘરથી ટિફિન લઈ જવાની આદત સારી છે
હા એ તો છે ટિફિનમાં પણ શું શું લઈ જઈ શકાય મને તો એવું થાય કે રોજ શું લઈ જવાનું
જો પેલા તો છે ને થેપલા રોટલી શાક હોય ફ્રૂટ્સ હોય કે પછી ડ્રાયફ્રૂટસ હોય બહુ બધું છે આમ જોવા જાયને તો તમે
હા એ તો છે અને ડ્રાયફ્રૂટસ તો રોજ ખાવા જોઈએ ને
હા બિલ કુલ અને ઓછી માત્રામાં આમ બદામ અખરોટ અને કાજુ આ બધું છે ને એનર્જી આપે છે આપણને
હા એ તો તમારી એકદમ સાચી વાત ડ્રાયફ્રુટસ એટલે જે આપણે આપ્યા પડા શરીરને અને સિઝન પ્રમાણે ખોરાક પણ બદલવો જોઈએ હું તો માનું છું
બિલકુલ બિલકુલ ઉનાળામાં જો ને છાસ તરબૂચ અને કાકડી સારી છે અને શિયાળામાં છે ને આમ ઉધયું આમ ગરમ ગરમ હોય ને આમ જે મજા આવી જાય ને
એ તો છે ઓર્ગેનિક ફૂડ વિશે તમારું શું કેવું છે ખબર તમને ક્યાંક
હા જો અવેલેબલ હોય અને બજેટમાં હોય તો સારું પણ મુખ્ય વાત તો બેલેન્સ ડાયટની છે ને
હમ એ જ તો છે મોબાઈલ જોતા જોતા જમવું સારું છે કે નહી સારું
ધ્યાનથી જમવું જોઈએ એ ખૂબ આમ એ છે જોવા જઈએ ને તો અને ડાયજેસ્ટ માટે પણ સારું નથી જો મોબાઈલ જોતા જોતા આપણેે ખાઈએ ને તો
હા અને જમ્યા પછી તો તરત જ આમ શું લેવું જોઈએ આપડે સુઈ જવું જોઈએ
હા જમ્યા પછી તો સુઈ તો ના જવાય ઓછો ઓછું આમ ત્રીસ થી આમ પિસ્તાલીસ મિનિટ જેવું તો એક્ટિવ રહેવું જ જોઈએ તો જ આપડી પાચન ક્રિયા છે ને આમ વધુ સારી બની શકે કારણકે જો જમીન આપણે તરત સુઈ જઈએ તો પાચન ક્રિયા પણ બગડે અને આપણને આખો દિવસ મજા પણ ના આવે
હા એ તો છે અને એ આપણને આડસી પણ બનાવી દે છે હું પણ આ બધી એમ હવે મારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીશ આપડે જે આમ બધું વાત કરીએ છીએ બધું અને તમે પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ટ્રાય તો કરજો
બિલકુલ આવ તો આવ તો કેવાની વાત છે આ તો બિલકુલ ચાલુ કરવું પડશે ને આવ અને હેલ્ધી ખોરાક આમ રેગ્યુલર બેસ પર એક્સરસાાઈઝ કરવાની અને ઊંઘ પણ પૂરતી લઇ લેવાની જેથી કરીને આપણું બધું જીવન એકદમ સ્વસ્થ રીતે જાય
હા એ તો છે હા અને પાછું આજે તો સોશિયલ મીડિયા પણ આમ ખોરાક ની પસંદ પર ઘણો અસર કરે છે નઈ
હા બિલકુલ જોઓ ને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા નવા ફૂડ ટ્રેન્ડસ આવતા હોય છે ને
એજ કેટલાક લોકો તો ફોટો મતલબ સ્નેક પાડવા ને બધા માટે જ આમ દેખાડો કરવા માટે જ ઓર્ડર કરે અને પછી આમ ખાય નહી અને ફૂડ પણ વેસ્ટ થઈ જાય
હા આ તો ખરાબ આદત છે જેટલી જરૂર હોય એટલું જ ઓર્ડર કરવું જોઈએ જો
એજ ને પણ એ ફૂડ વે વેસ્ટ ઓછું કરવા માટે આમ શું શું કરી શકાય કે આપણે શું કરવું જોઈએ.
હા જોવો પહેલા તો છે ને મીલ પ્લેનિંગ કરી શકાય પછી બીજી રીત આ એવું તો કરાય અને પછી એ ઉપયોગી પણ થઈ શકે બોવ બધું અને વધેલું ખોરાક છે ને આપણેે શેર કરાય એટલે કેવું કે આમ જોઈ ત્યાં લો કોને આપી શકાય જેટલું વધ્યું હોય એટલું
હા એ તો છે આપણેે એમ જોવા જઈએ ને તો ગુજરાતી ઘરોમાં તો ફી અ મતલબ પેલું ફૂડ વેસ્ટ ઓછું થાય છે બીજા બધા ના એના કમ્પેરીઝનમાં
કારણ કે છે ને આપણેે અન્ને ખૂબ આમ માન આપીએ છે એટલે
હા એ તો છે મને મને તો દાદી છે ને મારા એમને વાત મતલબ શીખવાડી છે એમની હજી મને યાદ છે કે તેઓ કેહેતા કે છે ને અન્નનો એક પણ દાણો જે વ્યર્થ હોય ને એ કરવો ના જોઈએ.
બિલકુલ આ તો બોવ સારા સંસ્કાર આપ્યા છે ને તમારી દાદી એ
બિલકુલ અને પ્રોટીન વાળા ખોરાકમાં શું શું આવે પ્રોટીન ની અત્યારે બોવ બધા આમ કેતા હોય કે પ્રોટીન ફૂડ ખઉં છું હું આમ તેમ
પ્રોટીનમાં જોવા જાય ને તો પહેલા તો દાલ ચણા રાજમા દૂધ પનીર દહીં સ્પ્રાઉટસ અને સોયાબીન એવી બો અન્ય વસ્તુ છે જે પ્રોટીનમાં આવે છે અને ખૂબ આમ સારી છે.
હે મળ મળ
હા એ ખોટું છે પણ ડાયટ
તણથી
હલો
હા હલો હા મને હા છે બોલો ને
હા એ તમે જે બોલ્યા ને એ ખોટું છે પણ ડાયટ નો અર્થ આમ ભૂખ્યા રેવું નથી પણ યોગ્ય રીતે આમ જમવું છે.
હા એ તો છે હા ચીટડે રાખવો જોઈએ
હા રાખો જોયને પણ કંટ્રોલ સાથે આમ સંતુલન બોવ આમ જરૂરી છે.
એ તો છે હા કારણ કે આપડે આપણ ખાવા પર આમ જે સંતુલન ના રાખીએ તો એનાથી આપડને ઘણા બધા નુકસાન થાય જોઓ પેલામ પેલું તો આપડું સ્વાસ્થ્ય હાનિકારક થાય બરાબર પછી વજન વધી જાય છે. પછી ઘણા બ ધા રોગો થાય ફૂડ પોઈઝનિંગ છે જો બારનું ખાઈએ તો એટલે ઘણું બધું આપણે આમ સંતુલન રાખવું જોઈએ જેનથી આપણું શરીર પણ સારું રહે અને આપણે એને પ્રોટીન વાળું ને એવું બધું ફૂડ પણ મળી રહે
બિલકુલ સાચી વાત છે અને જોવા જઈ ને તો ફેમિલી સાથે બેસીને જમવાની આદત પણ આમ બનાવી જ જોઈએ અને રાખવી જ જોઈએ એક ટાઈમ તો એક ટાઈમ
બિલકુલ હા કારણ કે એનાથી એમ પ્રેમ વધે ફેમિલીમાં અને એમનાથી કે બધાને જે દિવસે આખો દિવસ બધા કામ કરીને આયા હોય એને પછી જોડે જમવા બેસીએ અને વાતો કરીએ તો એનાથી જે મનનો જે થાક હોય એ બધું આમ રિલેક્સ થઈ જાય ફ્રેશ આપણું મન થઈ જાય એકદમ
બિલકુલ સાચી વાત છે અનેમ લાગે છે કે ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી આમ સાથે બેસીને વાતચીત કરવા માટે છે આમ શું થયું દિનચર્યા ની વાત કરવા માટે છે આ બધું એના માટે છે એટલે મોબાઈલ તો ત્યારે સાઈડમાં જ મૂકવો જોઈએ જો મેન એ છે
એ તો છે એકદમ સાચી વાત ખોરાક સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ છે અને સંબંધો સાથે આમ આનંદથી લેવો જોઈએ આપણે
હા એટલે જ ને ખોરાકને આપણે અલગ દ્રષ્ટિકોણ થી જો જોઈએ ને તો એ ખૂબ આમ આપણા માટે એ છે મહત્વપૂર્ણ છે
એ તો સૌથી મોટી વાત છે કે સારો ખોરાક હોય તો સારા વિચાર પણ આવે અને એમ સારું જીવન એકબીજા સાથે આમ જોડાયેલા હોય
બિલકુલ બિલકુલ
હમ હા આજે મને ખુબ મજા આવી મારા અત્યારે બહાર જવાનું છે તો હું તમને ફરી મોડા ફોન કરું
ચોક્કસ, ચોક્કસ, મને પણ ખુબ મજા આવી ગઈ. તમા જો વાત કરીએ હા મલ્યે
મડી મારો કોલ કટ નથી થતો, તમ કરી શકશો?
મારો બી મારાથી પણ નઈ થતુ
હલો.